નમસ્કાર
મેં વિચાર્યું કે આજે આપણે દૈનિક જીવન વિશે વાત કરીએ
હ અ એ ખૂબ જ રસપ્રદ વિષય છે દરેક વ્યક્તિનું દૈનિક જીવન અલગ હોય છે
બિલકુલ તમારો દિવસ સામાન્ય રીતે કેટલા વાગ્યે શરૂ થાય
હું સામાન્ય રીતે સવારે છ વાગે ઉઠી જાઉં છું તમારું શું
હું પણ લગભગ સાડા છ વાગે ઉઠું છું અને ઉઠ્યા પછી સૌથી પહેલા તમે શું કરો
હા હું સૌથી પહેલાં ઉઠીને પાણી પીવું છું અને થોડીક વાર માટે પછી પ્રાર્થના કરું છું
બરાબર આ બહુ સારી આદત કહેવાય તમારી પ્રાર્થના થી મનને આપણું શાંત રહે
હા હ સાચી વાત અને પછી હું થોડુંક ચાલવા પણ જાઉં છું
હા ચાલવાનું સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે કેટલીક વાર સુધી તમે ચાલો
હ લગભગ ત્રીસ મિનિટ સુધી ચાલતો હોવુ છું પણ અમુક વખત થાક લાગ્યો હોય તો થોડુંક ઓછું તમે કોઈ એક્સરસાાઈઝ કરો છો
હા હું યોગા થી શરીર અ મતલબ યોગા કરું છું ને એવું બધું
હા સાચુ યોગાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે
સાચી વાત પછી સવારના નાસ્તામાં તમે શું લેવાનું પસંદ કરો
મને પોહા છે ઉપમા છે અને ફ્રૂટ્સ બી ગમે છે મને
મને પણ હ હેલ્ધી નાસ્તો જ બહુ ગમે કારણ કે નાસ્તા પછી આમ હેલ્ધી ના ખાઈએ તો આપણું શરીર પણ બગડી જાય
હ સાચી વાત છે અ નાસ્તા પછી શું કરો છો તમે
પછી હું મારા દિવસના કામની યોજનાઓ બનાવ કે મારે શું કરવું શું નહી
એ બહુ ખુબ સારી આદત છે આપણે પહેલેથી પ્લાન કરી દઈએ તો આપણે આખા દિવસનો સમયનો ઉપયોગ બહુ સારી રીતે થાય છે
બિલકુલ જો પ્લાનિંગ ના હોય ને તો ઘણો સમય વ્યર્થ થઈ જાય વિચારવામાં જ જતો રહેે કે હવે શું કરવું શું નહી
હ હં આજેકાલ લોકો મોબાઈલમાં ઘણો સમય પસાર કરી દે છે એમના દિવસનો
હા મોબાઈલ ઉપયોગી પણ છે અને સમય ન નુકસાન પણ કરી શકે છે
અ તમે મોબાઈલનો ઉપયોગ કેમ નિયંત્રિત રાખો છો
હ જરૂરી કામ સિવાય મોબાઈલ ઓછો વાપરવાનો પ્રયત્ન કરું છું કે બહુ યુઝ ના કરું એમ
હા બહુ સારી વાત દૈનિક જીવનમાં સમયનું મહત્ત્વ કેટલું છે
સમય સૌથી મોટી સંપત્તિ કહેવાય છે કારણ કે એક વાર ગયો સમય પાછો નહી આવતો કદી
હા ખૂબ સાચી વાત છે તમને ઘરના કામમાં મદદ કરવી ગમે છે
હ ઘરના દરેક સભ્ય એ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને હું તો મારા ઘરે કામ કરવામાં બધાની મદદ કરું અને તમે
હા હું પણ કરું છું આ બધાથી પરિવારમાં જે પ્રેમ હોય અને આપણા બધે જે સમજણ હોય ને એ પણ વધે છે
હ અને કામનો ભાર પણ ઓછો થઈ જાય છે ને
હા બધાને આપણે મદદ કરીએ આપણા મમ્મી પપ્પાને તો એમનું જે દિવસ હોય એ સાદ સારો જાય
હ દૈનિક જીવનમાં ભોજનની શું ભૂમિકા છે
સારો અને સંતુલિત આહાર આવશ્યક છે આપણા હેલ્થ માટે
હ તમે બહારનું ખાવાનું કેટલી વાર પસંદ કરો
બહુ ઓછી વાર હું બહારનું ખાવાનું પસંદ કરું બાકી જેટલું થાય એટલું ઘરનું ભોજન જ મને વધારે ભાવે છે
હું પણ આ વાતથી તમારી સાથે સહેમત છું
હા દૈનિક જીવનમાં સંબંધો પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે
હ સારા સંબંધોથી જીવન સુખી બને છે એમ
હા તમે મિત્રો સાથે કેટલી વાર વાત કરો છો
સમય મળે ત્યારે ફોન અથવા મેસેજ દ્વારા સંપર્કમાં રહવું એ લોકોના અને વાત કરું એવું
હ આજે ડિજિટલ યુગમાં સંપર્ક રાખવો સરળ બની ગયો છે
હા પણ સમય સાથે સંયોગ જરૂરી છે
હા બિલકુલ દૈનિક જીવનમાં તણવ પણ હોય છે
હ અને તમે તણાવને કેવી રીતે સંભાળો
હું મ્યુઝિક સાંભળું છું અથવા પુસ્તક વાંચું છું
બરાબર વાંચા ને ખુબ સારી આદત છે છ
હા હ તેનાથી ઘણા ગુણ પણ વધે છે
હા સાંજે તમે શું કરવું વધારે પસંદ કરો એટલે તમે સાંજે શું કરો
હા હું પરિવાર સાથે સમય પસાર કરવાનો ઉાર પસંદ કરું છું
પરિવાર સાથેનો જે સમય હોય એ ખરેખર અમૂલ્ય હોય છે ને
હા દિવસભરનો થાક જે લાગ્યો હોય એ દૂર થઈ જાય છે
હ તમને ટેલિવિઝન જોવું ગમે કે ના ગમે
હા મને ગમે પણ મર્યાદિત સમય માટે જ
હા એ સારી આદત છે કારણ કે દૈનિક જીવનમાં આમ આખો દિવસ એમાં ટાઈમ ના બગાડાય આપડે
હા દૈનિક જીવનમાં અનુશાસન કેટલું જરૂરી લાગે તમને
અનુશાસન વગર તો સફળતા મેળવવી બહુ જ મુશ્કેલ છે એટલે એ તો જરૂરી છે આપણા જીવનમાં
હા હ હું પણ એવું જ માનું છું
હ દરેક દિવસ કઈ નવું શીખવાડે એવું આપડે કરવું જોઈએ
હ હા તેનાથી વ્યક્તિત્વનો વિકાસ પણ થાય છે
હ દૈનિક જીવનમાં જે સકારાત્મક વિચારો હોય ને એ પણ ખૂબ જરૂરી છે આપણા માટે
હ સકારાત્મકતાથી મુશ્કેલ પરિસ્થિતિઓ પણ આપણને સરળ લાગવા માંડે છે
બિલકુલ કારણ કે આભારની ભાવના પણ આપણે રાખવી જોઈએ
હા જે મળે છે તેના માટે આપણે આભારી રહેવું જોઈએ
હ અંતે કહી શકાય ને કે સાર્વદૈનિક જીવન જ સફળ જીવનનોો આધાર છે
હા તમારી વાત સાચી છે આપણે તમે શું સવારનો સમય વધુ ગમે છે કે સાંજનો
મને તો જોવા જઈએ તો આમ તો સવારનો સમય વધુ ગમે કારણ કે વાતાવરણ એટલું શાંત હોય અને આમ ઉઠીએ ત્યારે આપણું મન એકદમ આમ મજા આઈ જાય શાંત વાતાવરણમાં એટલે મને સવાર વધુ ગમે અને તમને
હા મને પણ સવારે જ વધારે ગમે કમે સવારે મન પણ આપણે તાજગી ભરેલું હોય
હ તમને દૈનિક જીવનમાં સૌથી મહત્વપૂર્ણ આદત કઈ લાગે છે
અ મને સમય પર ઉઠવું અને સમય પર કામ પૂરું કરવું મને ખૂબ જરૂરી લાગે છે
હ બહુ સારી યાદ છે તમારી આજે ઘણા લોકો મોડા ઉઠે અને મોડા સુૂવે પછી
હ હ તેના કારણે આપણે સવારેે આળસ પણ વધી જાય છે
હા તમે રોજ કેટલો સમય મતલબ વચન માટે આપો છો વાંચન માટે
ઓછામાં ઓછો હું વીસથી ત્રીસ મિનિટ તો રોજ આપું છું જેના માટે
હા તમને શું વધુ વાંચવું ગમે છે
મને પ્રેરણા આપતા લેખને જે સામાન્ય જ્ઞાનની પુસ્તકો હોય છે એ વાંચવાનું મને ખૂબ ગમે છે
અચ્છા બરાબર વાંચન થી વિચારશક્તિ પણ વધે છે ને
હા બિલકુલ અને ભાષા પર આપણી પકડ પણ મજબૂત થાય છે એનાથી
હ દૈનિક જીવનમાં જે સ્વચ્છતાનું કેટલું મહત્વ છે તમે એમાં શું માનો
અ મારું માનવું એવું છે કે આપણે સ્વચ્છતાથી આરોગ્ય પણ સારું રહે છે તે ખૂબ જ જરૂરી છે
હ ઘર અને આસપાસની સફાઈ પણ જરૂરી છે ને
હ હ સ્વચ્છ પર્યાવરણ થી આપને રોગ ઓછા થાય છે
હા અને તમે રોજ ઘરની સફાઈમાં મદદ કરો છો કે નહી
હ અ હું હું દરરોજ મારા માતા પીત માતાને સફાઈ કરવામાં મદદ કરું છું
હ આથી જવાબદારીની ભાવના પણ મતલબ વિકસે છે આપડી
હ દૈનિક જીવનમાં આપણે જવાબદારી ઉઠાવું ખૂબ જ જરૂરી છે
હ તમને રસોઈ કરવી ગમે છે
હા સામાન સ સમય મળે ત્યારે હું નવી નવી વાનગીઓ બનાવવાની કોશિશ કરું છું
વા શું બનાવાનું તમને સૌથી વધુ ગમે
આમ બહુ આમમ જેશ આમ સરળ અને જેશ સ્વાદિષ્ટ ભોજન હોય હું એવું જ કંઈક બનાવવાનો પ્રયત્ન કરું
બરાબર આજે લોકો તો ફાસ્ટ ફૂડ વધારે ખાય એટલે એમ મને એમ કે તમને ઓછો રસ હશે
હા પણ આપણે રોજ ફાસ્ટ ફૂડ લેવું યોગ્ય ના કહેવાય એનાથી તબિયત બહુ બગડે છે
હોય એ છે દૈનિક જીવનમાં આપણે પાણી પીવું પણ જરૂરી છે ખૂબ પીવું જોઈએ
હ અ આપણે દરરોજ પૂરતું પાણી શરીરને તંદુરસ્ત રાખવા જરૂરી હોય છે
હા તમને પ્રવાસ કરવો ગમે કે ના ગમે
હા નવા સ્થળો જોવાની મને બહુ ખૂબ જ મજા આવે
હા પ્રવાસથી નવી સંસ્કૃતિ વિશે પણ આપણને ઘણું જાણવા મળે છે ને
હા અને બધાના જીવનની એકત્રતા પણ તૂટે છે
હા તમને પ્રકૃતિ સાથે સમય પસાર કરવો ગમે કે ના ગમે
હા મને બગીચામાં ફરવું મને ખૂબ જ ગમે છે
હા કારણ કે ત્યાં હરિયાલી જોવા મળે ને અને મન શાંત થઈ જાય
હા અને ત્યાં સ્વચ્છ હવા પણ મળે છે આપણને
હ અ દૈનિક જીવનમાં મનોરંજન કેટલું જરૂરી તમારા માટે
હું ખૂબ જ જરૂરી છે કામ એ મનોરંજન વગર જીવનમાં નિરાશ બની જાય છે આપણું જીવન
હ સાચી વાત છે પણ મર્યાદા પણ જરૂરી છે ને
હા મર્યાદા અને જવાબદારી વચ્ચેનું સંતુલન હોવું જોઈએ
હ તમે ગીતો સાંભળવાનું પસંદ કરો છો
હા મારે ગીતો સાંભળવાથી મૂડ સારો થઈ જાય છે
મને પણ હ શાંત સંગીત ગમતું હોય બહુ ગમે મને
હ અ આપણે દૈનિક જીવનમાં હસવું પણ એટલું જ જરૂરી છે
હા એ જ હસવાથી તણાવ પણ ઓછો થઈ જાય
હમ બધી સાચી વાત તમારી
હ આજે મને આ ટોપિક પર થાય જો વાત કરીને ખુબ મજા આઈ
મને પણ ખૂબ મજા
ચાલો હું તને ફરી ક્યારેક ફોન કરીશ
હા
મળીએ
મળીએ